હલો.
હલો
નમસ્કાર.
હલો.
નમસ્તે.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. બસ મજામાં છો. તમે કેમ છો?
હું મજામાં છું
હમ્મ સારું છે. ઓ તમારી દીકરી કેમ છે?
દીકરીનું કામ છે પૂરા દિવસ ઊંઘવાનું. અને પછી રાત્રે રોવાનું
હા સાચી વાત છે મારી દીકરી એ કરતી છે. દિન નું તો બસ નીંદ નિકાલતી રાત નું રોવાનું કામ કરતી.
ત્યારે ક્યાં છે
અનારી ને એને પુરી વહી જ આવે છે ને
હમ સારું એની નીંદ થઇ જાય પૂરી અને પછી આપણ એને ડિસ્ટર્બ કરવાનું
હા સાચી વાત છે. હો મારી દીકરી આં ખેલવી છે.
કાલે લેસન જવાના
ના ના કાલ લેશન નહી જવાનું પરશો
પરસો કાલે તો એક તારીખ છે ને?
શું કેવો છો
કાલે તો એક તારીખ છે ને
હા કાલ તો એક તારીખ છે પણ કાલ લગ્ન મેં જાવાનું છે
ઓ તમારા માસી ને
હા માસીના છોકરાના લગ્ન થઇ ગયા તો કાલ જવાનું પડે
બે દિવસ પહેલા.
ના ના બે દિવસ પેલા ન ચી.
કેમ.
હમ. કારણ તો કઈ નઈ હે પણ વા જો વિવાહ વેર્યો છે.
અચ્છા બીજું લગન છે? સારું.
મંદોની હલવી સંગીત કઈ નથી એટલે કાલ જ આવતી. હમ.
અચ્છા કઈ વાંધો નહી.
હમ.
પેલા કાલે છે કે પરસુ છે.
કાલ છે. હાલ કાલ હમ. હમ.
તો તમને કાલ જવાનું ને?
હ હ બારાતમાં આવી ને તમારે ઘર શું કોઈ આવે છું.
અને પેલા મારા ઘર વાળાના ઘેર વાળાને કઈ ખબર નથી. મને જાય બી સકે ભલેના જાયકે. એનો કઈ ખબર નહીં મને કેમ કાલે મારે દવાખાને જાવ. સનેવન દ તો.
હ હા બહ પણ જરૂરી છે.
આ કામ બવ પેલા છે બધા કામ છોડીને. પર પછી આ નહી આવે તો પછી મને કોણ લઈને જાય.
હ.
અને મારે સસરા ને જવાનું સે.
ના ના વો ફારમ જરૂર છે વો પેલે કરો છે.
એટલે પાછી એને ત્રણ તારીખના એના ખાણું છે તો ખાણા માં જઈશ.
અચ્છા.
હમ.
સમય.
હા ધાડતાાય તમે જાાવ.
અચ્છા તો તીન તારીખનું રિસેપ્શન કરવાનું છે?
આ તો મને કે ખબર ન. ઓલે ત્રણ તારીખને ખાણું છે. એને શું ખબર મને ખબર નથી એને પાણી પીવાની. રસમ વયસ. તો ત્યાંય રાખી લીધું હોય પછી ખબર નય એના રિસેપ્શન નું હોય તો.
હા નઈ મેં ભી સુણ્યો તો કોણ ન રિસેપ્શન રો.
હમ ના પાછીથી ખબર. બાકી બધા પહેરાવણી એને બંધ ત્રણ તારીખને રાખ્યું છે.
હા સારું છે. હું.
તો તમે કાલે જાય શો કે શું કરે છે, તમારા માછલીનું. તમારે છોકરી શું કરે છે, માસીની.
માછી ની છોકરીને તો સિલાઈ ઘણી કરે છે. હા છોકરીને હા. ઓ જો કે ભબ્યા. સારું સિલાઈ કરે છે.
હ તમારા માસીને છોકરીને બધા ભાવ્યા. સારું સિલ કરે ભાભાઈ કેટલી સે એને.
ચાર ભાભી છે હા ચાર ભાભી છે ને એક મહિના છે.
આપડે બેન છ ભાઈ?
ભાઈ ચાર ચાર ભાગે
હા હમે તો તને ભૂલી ગઈ કે ચાર ભાભે તો ચાર ભાઈ હોય ને.
હ
મારો દિમાગ કયા જતું રહ્યું.
બુડાપાનો ટાઈમ આવી ગયો છે.
ના ના હાલકા મૂડા પણ આવ્યો છે. મને બુડી કેઈ? તો પછી તમારે સાસુ મારે સાસુને શું થાય પછી તમારે દાદી સાસુ શું થાય?
બે તો બે તો જવાનું થાય ને આપણ બુઢાપો થાય.
સારું હા સારું આ વાત સારું છે.
આજે ડેકરો છે, આજેઓ દેકરો છે. બાર અમે ટમ પે ભી દખલો ફિટ છે એકદમ.
હમ્મ. અ આવી ઉંમર ના આપણા તો પોતાને શું થાય?
સાચી.
એને જેટલી ઉંમર આવીશ ને આપણ ખબર નહીં શું થાય છે આપણે.
હા.
પલંગ માં પડી પડી એને ખાવ છે.
ના ના ના થોડો તો કામ કરનું જ થઈ જ બાકી ચડી થઈ રવે છે ને? હાજ તો ચાલતા રહેવે છે.
હા બાકી એને પલંગ બેઠું બેઠું ખાવું ને તો શરીર ખરાબ થઈ જાય. હા અને કંઈ બી વસ્ તુ એને મિક ના લોખંડને તો પેલી જંગ લાગી જઈશ.
સાચી વાત છે. હમ્મ. હો સુના જો. કલાવતી નો ફોન આવ્યો છે? હાલો.
હાલો, શું થયું અવાજ નહી આવતી.
નઈ નહી આ બારી છે, કલાવતી નો ફોન આવ્યો છે?
મારે?
હા.
ના.
નહી નહી તસ્ તાસ્ક કરે છેકે સા
ના મારે નહી આવે મને બોલે કે પેલા એને મા નંબર નહીં કેક શું બોલે કે નેટ નહી તો પછ કે બો પાછી બોલે કે તમારે કટી જઈ તો પછી મને નહી ખબર આવે આવે ક માર્ક એવ નહી ના. કડી જાય તો મારી કોલ રિજેક્ટ થઈ જઈસ ને તારે સુું જાય.
હા એ વાત સાચી છે ન મારે એક દિવસ સારુ છે એ સહયો છે જો બોલે છે નહી માર તો ટાસ્ક કોની આવે છે?
કેવો ટાસ ગુજરાતીના?
હા.
તો ગુજરાતી નો તો એને આઈ ગયો ને ટાસ્ક.
તો ભાઈ બોલવી છે કે મારે તો કોની આવે છે
કેમ નહી આવ્યું આ કેથી મને મારા ટાસ્ક આવી ગયો.
કઈ ખબર છે.
શું ખબર એને કે ખબર નહી પડતી આ શું કહે છે. એ આમ હોય શકે કેને ટાસ્ક તો આવી ગયો એને મને હે ને આજો આપણને ફોન કરવાનો હોય ને આ નહીં આવ્યો હોય મારે આમ થયું.
કઈ ચેજની હે.
હમ.
ના ના કઈ ચીજને આય.
ટાસ્કમાં એને ફોન અ ફ્રેન્ડ ગુજરાતી નો તો આવી ગયો
હા.
તિન છોટ ભેજો છું
હા
હેને તને ખબર પડી જાય.
હ તમારે કેટલી કોલ થઈ ગઈ?
હમ મારે થાયને આ વિશેમી છે
બીસવી.
હમ એને પેલા અ ત્રણ ચાર કોલ તો ઝીરો ઝીરો છે. ના બે ત્રણ કોલ એક મહિના એ આશે પેતાલીસ સેકન્ડની છે એક એકસો ચાર સેકન્ડની એક કોલ કેટલા સેકન્ડની કેટલી છે સેકન્ડ એક આવી ગઈ છે ફોન કાટી ગયું હતું
અચ્છા તો તીન ચાર કોલ એવેલી છે
હમ એને બધી કરીને જોય પરંતુ સાત આઠ કોલ થઈ ગઈ મારે
હા.
ના મા તો સારી કોલ ઠીક છે પણ બે કોલ ઝીરો ઝીરો થઈ ગઈ.
હમ પણ મારે પછી એના કેટલી કોલ તો દસ મિનિટની પૂરી થાય નહી. ભાવનાનું કોલ નહી આયો તારે?
ભાવનાનું ફોન નહી આયો.
હ મને કેતી કે તમારે ટાસ્ક થઈ ગયો મે કહું થઈ ગયો ટાસ્ક
તો ભાવનાનું નહી મલ્યોને પણ ટાસ્ક.
તને બોલને કે ભાભીને ટાસ્ક નહી થયો હેને આમ કે બાકી એને કઈ કામ હોયને તો તો બોલે ને ઘેરા બાકી કઈ હોય બહાર જ ત બોલતા બોલે કે ભાવના. હા બાકી એને બોલે કે ભાવના તો ભાવના બોતી નહી હ આપણે હામે નહી ભાલતી તો પછી મેં કે તો અત્યારે મને ત્યારે મને ગુસ્સો આવી ગયો મે બોલ્યો કે ના મારે થઈ ગયો ટાસ્ક
છે ને એવું કરે તો ગુસ્સો આવે છે
હા એને મતલબ પણ એ બોલી.
પણ એવો એનો વનારે હિશારો કે આપણે થોડ ને ખાઈ જવા છે
હા અ મને આમને મને નહી ક્યો તો કઈ વાંધો નહી મને નહી ક્યું તો મારે કઈ વાંધો નહી કે મને હ તો શું છે એને ક કઈ જરૂરત નહી એને ફ્રીજ તો એને કામ કરી લીધું કઈ વાંધો તો હે પણ એ બોલવાનું પડે કઈ બાાર જ કઈ જવા હોય આપણે ભાવના બેસી છે ઘર બાર કઈ હોય તો હ જ ને ભ ઓ ભાવના ભાવના આમનો કરીને જાતિ ર
હ ના ના હણા પસલી વારો ટાસ્ક પૂરો કર્યો છેને તો થોડો ગમન થઇ ગયો છે
આવાગમન ના મારે કઈ નહ પડતું કઈ ફરક નહી પડવાશે
હમ્મ
આવા ગમંડ વાળ બહુ મને મને
અ
હું
ના પર લોગા ની સોચ એ શી હોવે છે.
આપણા કીધું તો હે ને આપણે કીધું તો આપણા જોડે થઈ ને એને બીજાને શું લેવા દેવાનું
હમ્મ સાચી વાત
એ ગયારા મિનિટ થઇ ગયા
હા જદ સહી ઠીક છે